સુ કરો હો?
કઈ નહી બસ બે અઠ કેવું છે.
કેવું ચાલે વાતાવરણમા
ખબ બદલા ગરમી બહુ હતી ના બે દિવસ બે દિવસ ગરમી જબરજસ્ત વાતાવરણમાં ગરમી ન બ વાત જ થોડી ગ એટલો ઉળટ હતો. ચાલ બાકી સવારે તો બઉ ઉાળો હો છે. વાતાવરણ પલટો આવે છે.
હા હા સાંજે રાત્રે વરસાદ બહ હતો અમારે
જબરજસ્ત વરસાદ
હા ગાજ વીજ સાથે હતો
હા
હા પેલી વાર આવયો તો પણ બઉ તેજ આવ્યો
જોરદાર છે
હમ્મ વીજળી કાટકા ને એવું બધું બહુ હતું રાત્રે પવનને અમારા ગામમાં વીજળી પડી ને તે બે ગાયો મરી તી કોને એક ભાઈની
હમ્મ કાટકા બહુ પડતા એટલા વીજળી પડતી હતી ને એટલા કાટકા પડતા હતા
ગરમી નું વાતાવરણ એટલે
હા બે દિવસ થી ગરમી એવી પડતી હતી ને
હા એટલે
હા બે દિવસથી બહુ ગરમી હતી વરસાદ આયો વરસાદ બહુ હ હા ખેતરો બધા ભરાય ગયા હમ્મ
ખેડૂતી માટે સારું હોય ને આ કપામાં થોડી વ આવે
પેલા વરસાદમાં તો વધો નહ ખેતર તો ભરા ગયા એટલે શું વધારે પાણી ભરાય તો પછી પછી જવાની શક્યતા ખરી પણ હજુ વધારે થયો નહી વરસાદ એટલે આ પેલો વરસાદ તો ખેતર પોણી પી જાય
હાંફી જાયે કારણ કે આટલી ગરમીનું આટલું કળટ હોય ભાટ હોય
હમ્મ
પછી પછી તો વરસાદ પેલો વરસાદ તો અમે પાણી થ જાય જમીન કાર તપેલી હોય
જમીનમાં હા
તો ખેતરો ભરી ગયા સારું એવું ત્રણ ચાર ઇં પાંચ ઇંચ સુધી હોય છે ને એ
હ ખેતર ભરા ને એટલે વરસા હુ કપાસ હારો થશે પાછો
હા હા છોટા વાતાવરણ ટાઈમ સર વરસાદ થાય ટાઈમ સર ખાતર પાણી મળી રેતુ હોયે
કઈ ન વરસાદ તો કઈ ન જોયતો તો આપડે આવતો નતો ને
ના ના ઠીક રા જોય તો આ આવી જ કો હમે જો કે તૈયારી હતી મુંબઈ પણ વરસાદ પડ
હ હા મુંબઈમાં તો એટલે આપડ આ બંધ જ હતા
સુ કઈી જોવી પડી છે ચ જાડવા
વીજળી વીજળી ને બહુ પડતી રાતે વીજળી બહુ પડતી હતી.
લાઈટો બાઈટો
લાઈટ કોણ નવ દ વરસાદ ચાલુ થયો પવન હતો એટલે પછી લાઈટ લઈ લીધી હતી કાપી લીધી હતી.
હમ
પછી બાર વાગ્યા જેવી આઈતી લાઈટ તો પેલા ચાર પાંચ વાગે કાપી દીધી વરસાદ પણ બાર વાગે ગયો પાછો ચાલુ છે તો પાછું એવું ને એવું જ
હમ વાતાવરણ તો અત્યારે આજે એવું છે તો એવું બની ગયું છે.
હા આજે આવશે ખરી વરસાદ તો હ આજે આવશે જ
હા શેઠ ખેતીવાડી પણ બધું કેવું છે આમ
બસ ખેતીવાડીમાં તો હાલ તો વરસાદ થયો એટલે સવારે ખેતરે ગયેલો કપાસમાં એ પાણી થોડું ભરાણું હે પેલો વરસાદ એટલે વાંધો નહી આવે બે બીજા બે ત્રણ વરસાદ પડે ને ખેતર ભરાય જાય તો પાણી કાઢવું પડેને
હા ખેતર હોય તો પણ વાંધો નહી આવતો
હા એમાં શું ઢાર હોય એટલે ત્યાંથી નીકળી જાય પાણી
પાણી ભરાઈ પાકને શું થાય બળી જાય પાક બડી ગયા બિયારણ ના બધા પૈસા બિયારણ ના યાર પૈસા માટે જ છે ને
હા બિયાર અને શેઠ હે આપડે મજૂરી નાનેથી મોટો કર્યો હોય ને પછી હ
મહેનત કરેલી હોય પાછું થાય એટલે આપણ મસ્ત
હમ
હ એક જ એવું હતું જે આપણા પાણી ન ખર્ચો બચી જાય ડેમમાંથી પાણી ના લેવું પડે ચોમાસાની સીઝન
હમ વરસાદ તો શું ખેડૂતો કઈ પણ એ આવતો નતો વરસાદની જરૂર તો હતી જ આપડે
હ મહિના રહી તો આમાંય વાવેતર ચાલુ કરીદે એ કેમ
હમ હવે ચાલુ થઈ જશે.
હા એરંડા ન
હમ
સારુ કેવાય વરસાદ પણ પડે પણ કહે છે કે પંદર ઓગસ્ટ તો બધા પીડાવાવાનું વાવેતર શરૂ કરી દીયો પછી લેટ પડે વરસાદ ના હોય તો આવું લેટ થવા ઘણા લોકો ગરમના થયો હોય તો લીક થાય.
હ
નકર બાકી તો આમ તો જનરલી શું હોય તો વરસાદ પડેલો હોય ને તો ખેતરત ની અંદર તો ખેડૂતો વાઈ શકે પાકને હા એઈડા ન બધુ સારુ
હા એડાતો થાય એડાતો સારા થાય કેમ બસ હવે આ એક વરસાદ પડ્યો એટલે બીજો વરસાદ પડ્યો પછી ખેતર સુકાય ને એટલે આપડે એઈડા પાવાનું ચાલુ કરી દેશે બધી વસ્તી
એ ચાલો તમે બીટી કપા વાવો કે
કેટલો વાપરતા હમ સાદો જ હા દેશી
તો પાાવમાં તો ફેર રતો છે ને કપામાં કેવો સારો કયોમ સારો કયો રે બીટી કા પા ર કે તમારા
સારો જુઓ તમારે ખેતી વર્તનન ખેતરમાં રહેવું હોય ને મજૂરી કર્યું હોય તો પેલો બીટી સારમ એનો પાવ આવે તમારે બે હજાર રૂપ નાનો બારસો તેરસો રૂપિયા જેવો આવ
હાલે માર્કેટમાં ભાવ વધારે મળી જ
હા પણ એમાં શું તમારે ખેતરના ખેતર પછી રહેેવું પડે
હાઇનસન મેહનત મજૂરી કરવી પડે
હા.
હ મહેનત તો કરવી પડે બધા ખેતીની અંદર અત્યારે મહેનત છે. તો તારે બીજું એક ભાવારેવે વરસાદ પડી જાય તો શું ક ઘાાસચારો જશે પશુપાલન મધ શાર ર ગ
હા.
બારે મળી રે કાસારસ માટે હારો પ પશુપાલન માટે જવું ના પ
હમ હ.
વાતાવરણ આમ તો સારું આમ વરસાદ સારું કે કિચનર થઈ જાય
હમ.
જતું બું પ્રમાણ વધી જાય રસચળ
હજાર વરસાદ પડ્યો તો રૂપિયા લઈએ
હા. નારસા વરસાદ તો શું હોય કે વધારે પડે તો પછી ખેડૂતોને નુકસાન આવેય એટલે આપડો તો ટાઈમે હા ટાઈમે જોઈએ માપનો હોય ને તો પછિ સારું પછી વધારે હોય તો શું તમે ખેતી ના કરી શકો
હ ના ના થાય ને પછીધ ખેતી માં બધું જતું હોય પાર મળ ગયું હો નિષ્ફળ થઈ ગયો હોય બાકી તો તો સારો વરસાદ આ તો સારો પડી ગયો છે એ આમ તો નહી આવે
ના આ વરસાદની આપણેે જરૂર હતી જ હમ
સાંજ સુધી માં વરસાદ પડશે ખરો પાછો
હા આજ આવશે આજે વળી વાતાવરણ તો છે જ વરસાદનું થોડો તાપ નહી ઓશે એટલે વરસાદ આવવાની શક્યતા પૂરેપૂરી
હ બે દિવસ પેલા કરલું પડે ચાર પાંચ દ વરસા કલ બી સારો વરસાદ પડે અ આગળ પણ હ સૌરાષ્ટ્ર સાઈડમાં વરસાદ હતો સુરતમાં હતો
આપડે આ બાજુ પાટણ સાઈડ ને થો વરસાદતો હતોરે બનાસકાંઠામાં થોડો ઓછો હતો
હમ.
બનાસકાંઠા તો શું પાસઠથી વરસાદ મળી જ
હા.
કે શું પાછળ રાજસ્થાન માટે ખર નથી બરોબ રાજસ્થાનમાં વરસાદ પડે ને તો નદીની અંદર પાણી બહુ આવે સિંચાઈ માટે એ શું નહેર જતી હોય તળાવળ હોય આ બધું હો તલાવ ભ તલાવડીઓ બનાવી દને બધું પાણીમાં તો સ વ્યસ્ હોય પાણી ન શું સંગ્રહ કરતા હોય
હા અને એમને શું કે આ વરસાદ ગમે એટલો પડે ને તો અમને વાંધો ના ખેતર પેલી હોય એટલે
પછી હ જમીન બી સારી એના પાછું એ રતું નથી કે જમીનો બહુ મોટા પાય મોટા મોટા સંગ્રહ
અને આપડે શું કે વરસાદ પડે ને હમ પાણી ફરાઈ રે તો આપડે પાક જતો રહેે
એ લોકો પશુપાલન ધંધા સાથે ખુબ સંકળાયેલા
હા બનાસકાંઠામાં બહુ
દિશામાં તો બટાકા તો આખા ગુજરાતમાં ફેમસ છે,
બટાકા તો દિસા ના હોય બટાકા બઉ ફેમસ
લોકો બહુ લોકો વાવેત છે, ત્યાં જમીન એવી છે, જમીન બહુ સારી છે, દિશા થઈ. બનાસકાંઠા ની જમીન એલે કે આખી છોતા વડે કેવાય. આપણા કરતો ગણી છે.
આપડે એ આવે અમુક ખેડૂતો બધા આવા પણ બરોબર નઈ બનાસકાંઠા જેવા નહી.
ના, ના એઈના જીવન એ તો બઉ મોટી મોટી જમીનોમાં વાવતા હોય પોતાના ફૂલ સોરી બનાવે.
હું.
તો બાર કંપનીઓ વીકે ડાયરેક્ટર રીજ આપેલું હોય છે.
હા,
હ થકાય હો તો આપ આપણા કરતા જમીન તે સારી અને લોકો ખેતી બી સારી કરે છે, અને કય ટપક પદ્ધતિ ને એવી બધી રીતના કરતા હોય.
હા
હું. એમાં એક ખેતી ત્રણ પાક શિયાળું, ઉનાળું ચોમાસું,
હમ આપડે તો બે જ આ બાજુ હા આપડે બે ચાલુ,
હું
હું આપડા બાજુ શું કે મહેનત ઓછી એ બાજુ મહેનત કરે એટલે હા
મહેનત કરવા અને પાસા ગ એમાં લોકો હોય ને તો પાકને બઘુ પદ્ધતિથી કરે ને બંધથી પધતિ સુધી કરતા હોય એ એકની અંદર એક પાક ની અંદર બે વસ્તુ લેતા હોય.
હું.
મર્ચિંગ કર મર્ચિંગ કરવાથી લોકો નો ફાયદો થાય. મચી ન મતલબ એક એક જગ્યા પર બે પાક લેવાય.
હું આપડા કનવરજી રહ્યા ને ત્યાં બનાસકાંઠાના જ છે, ને
સારું, સારું, સારું.
હું બઉ મહેનત બહુ કરે છે. એમને એવોર્ડ મળેલો આપડા ખેતી વિશે નો ચાર પાંચ એવોર્ડ મળેલા તેમને
આ યુનિવર્સિટી છે, દાતા પાલનપુરમાં મોટા મોટી કૃષિ યુનિવર્સિટી બી છે. ખેતી માટે તો મળે હતાબલુંટે ચકગ લોકો ગ્રીન હાઉસ ખેતી પણ કરાય. હજુ લોકો મશરૂમ ની ખેતી કરવા માટેમાં છે.
હું.
મશરૂમ બીચ ખેતી માટે એને વાતાવરણ કેવું હોય ઠંડકનું હોય રૂમ બનાવો પડે, પણ. વાતાવરણ માં ઠંક હોય ને થડું સારું એ ભાવ ભી સારા હોય અલગ અલગ પ્ર.
અને શાકભાજી શું કે બનાસકાંઠામાં થોડી વધારે.
હા હા બધું બધું શાકભાજી માંું વધારે.
હમ.
બધા અલગ અલગ પ્રકારની શાપાજી ન. તી કર શું ભ બંને વા.
હાા. બીજા એક ખેતર માં બે ખેતી કરે.